કેમ છો? જય માતાજી. હા, બોલો બોલો.
કેમ છો બેન?
બસ મજામાં. ચાય પાણી પત્યા, હમણાં મંદિર ગયા તી.
હા, અડધી રસોઈ થઈ અમારી પણ. અડધી બાકી છે, મંદિરે ગઈ હતી, મંદિરે થી આવીને મેં મારી વહુ કીધું ફોન કરે ને, હાલો હવે.
હા, સરસ સરસ દર્શન કરાવ્યા એમને. દાદા ના મંદિર ગયા કે, માતાજી ના મંદિર?
અહીં અમારા નીચે બિલ્ડિંગ નીચે, શનિ મહારાજ છે, પછી શંકર ભગવાન નું મંદિર છે. તો જઈ આવી. જરા કે, ઈસ્કુલ પોત્ર ઈસ્કૂલ જાય તો, પછી એમ થાય હા.
હા, હા જાવું જોઈ, આખા દિવસમાં એક વાર ભક્તિભાવ તો કરવો જ.
હા, એ તો છે, હવે પણ ઘરના અને સંભાળ રાખીને, પછી જઈએ તો, ભગવાન માફ કરે ને, બચ્ચા ને બધા એ દુખ આખી હોય ને, આપે મંદિરે આલે જઈએ તો, ભગવાનને માફ નથી કરતો.
નથી કરતા, ઘરના ભૂઈ હોય ને આપડે. આપણે વા દર્શન કરવા જાય તો એ.
તો ભગવાન કે છે તમારે? ઘરમાં જ ભગવાન છે, તેની તમે પૂજા કરો પછી મારી ત્યાં આવજો.
હા, હું. તો છે ને, નથી જઈ શકતી કે, દર્શન કરવા કે શું કે આપણે ઘરમાં પહોંચી ન શકી. કેના કામમાં. એટલે અમે ઘરમાં પાંચ જણા છીએ.
અચ્છા, દીકરા મોટા થઈ ગયા છે.
મારે સત્તર વર્ષની બેબી છે. એક જ છે બેબી? હા, હ એટલે આમાં શું છે? કે બધાયના જમવાના સમય એ શેડ્યુઅલ સાચવવાના હોય ને, આપણે અલગ-અલગ છે બધાના. શેડ્યુઅલ એટલે, એમ આપણે કામમાં પહોંચી ના શકીએ.
તો જો આઝાદ થઈ ગયા, નાની બની ગયા, દાદી બની ગયા, વહુ બિચારી ભગવાનની દયા થી સારી મળી છે. એટલે વાંધો નથી, પાણી ભરવાનો પણ મને કે બિચારી
ના, ના સરસ સરસ.
તોય આપને એમ થાય, થોડો ઘણો કરાવીએે તો હે.
હા, એ આપડા પુણ્ય હોય ને, કઈક આપડા એમ.
ના, ના મારે છે, માતાજીની સ્થાપના છે, મારા ઘરે આશા
સરસ સરસ. હા, ભુજના લાગો છો? ભુજમાં આશાપુરા મા
હા, ના અહિયાં છે ને, અહિયાં કને ગઢ મઢમાં છે ને, આશાપુરામાં. ભુજમાં પણ છે, આશાપુરા મંદિર ટેકાણ છે કે, મોટું શહેર છે. માતાનનું મળ કેવાય છે, બધા પગે જાત્રા જાય છે ને.
એટલે નામ સાંભળાયેલું છે ભુજમાં, હું તો જોવાલાયક સ્થળો ઘણા બધા
ના, ના બધા જ. ગ મંદિર છે, પણ પગારા બધા મુંબઈ થી ને ક્યાં ક્યાંથી જામનગર થી ને? હવે જાસ આજ ભદ્ર મહિના શ્રાદ્ધમાં પિતૃ જ આવે છે ને, ત્યારે બધા પગે જાય છે. ત્યાં કને બધા એ માતાજીને સાક્ષાત માતાજી છે ખબર છે, આશા પુરા માનસ બઉ કરચો હા બ બહુ હાજરાજુ છે, એટલે નાના-નાના છોકરા પણ બે વર્ષ એના છોકરાને તેડીને, પણ બાબા ગાડીમાં જાય છે માણસો? હા, તો.
કેવાય ને કે, શ્રદ્ધાની વસ્તુ છે, તમારા કાર્ય પૂર્ણ થઈ જાય એટલે. તમને શ્રધ્ધા જાગે.
આપણે અવાજ દઈએ તો, હાજરા હજુર એ છે, આપણી સાહ આમ લેટણીયા ખાતા-ખાતા માણસ જાય છે. તમે જોજો વિીડિયામાં નારિયેલ આગળ, પછી લેટણીયા ખાતા ખાતા ત્યાં
હા, હા, દંડ વાત કરતા કરતા ગઈયાને.
હા.
દંડવત કરતા કરતા જાતા હશે? હમ હમ હમ, આજે આપણે છે ને. આજે આપણે રાઈસ ઉપર વાત કરીએ, તમે કંઈ કયા રેગ્યુલરમાં રાઇસ યુઝ કરો?
અમે જીરા રાઈસ કરીએ છીએ, પછી બાસમતી ચોખા છે.
એટલે બધાના અલગ-અલગ હોય છે ને, રાઈસ આપણેે. તો ઘણા બધા પ્રકારના હોય છે. જેમ કે, બાસમતી રાઈસ થઈ ગયા. પછી જીરા સાફ થઈ ગયા, પછી સાધુ ચોખા
કોમલ જીરાસાઈ આવે છે ને, જીરાસાઈ. ચાલુમાં અમે એ યુઝ કરીએ છીએ, ફુલાવને. ખારી ભાતને બનાવેલું પછી પછી બાસમતી ચોખા હોય, ખીચડીમાં જાડા ચોખા હોય. હા, ક્યારે લુસ ક્યારે પેકિંગવાળા આવે છે. અલગ અલગ બધા લઈએ.
બરાબર. હ હ લૂઝવાળા હોયને છે ને, એ સારા આવે. મતલબ શું કેવાય? એસેન્સ વાળા સારા ના હોય, અને પછ બચવામાં પણ સેહલા આવે.
સેલા આવે છે. ક્યારે બાસમતીની કણી પણ આવે છે, ઈ લઈ આવીએ. પણ ચાલુમાં રડિંગમાં નથી કરતા બાસમતી.
રનિંગમાં
હા, નડે ગેસ થઇ જાય. આપણને
ગેસ થઈ છે અને જો રેગ્યુલર તમે સાધુ બાસમતી રાઈસ ખાવ ને એટલે ઉંમરવાળી વ્યક્તિઓને થોડીક તકલીફ
હા, આમ વાળા કો કો લાવ છે ને, હા ઈ છે. પછી ખીચડી માં જાડા ચોખા છે જાડા ચોખા ચારી પછી એને કણી નીકળે પછી ઢોકરા માં કેટલો થયો ટાઈમ રે દો મિનટ થઈ
કે ઈડલીમાં ને એમાં પમ સ્થળમાં છે ને આપડે એ પરીમલ રાઈસ ક છે આમ તો પરીમલ રાઈસ છે ને એટલે જાડા ખીચડયા ચોખા આપડે ગુજરાતી માં એને ખીચડિયા ચોખા કહીયે
ખીચડીમાં પણ મને ઝીણા ચોખા હોય તો મજા આવે ખાવાની
એટલે મતલબ ખીચડયા ચોખા ને
હા ખીચડી ચોખા ને મને મજા ના આવે પ આવી પણ આમ હોય ને કેટલી ટકો
પછી તમે કૃષ્ણકમોદ રાઇસ વિષ વિષે જાણો છો
ના એના ઉપર નથી કરી હતી
જો કૃષ્ણકમોદ રઈસ છે ને ઈ એક જીરાસાર નો જ ભાગ છે અને એનું વાવેતર છે ને એનું વાવેતર વાવેતર છે ને એ આપણે ચોમાસામાં થાય અને તમારે બાર મહિના માટે ભરવા હોય ને તો નવેમ્બરની નવેમ્બર મહિનો આવે ને
હા
ત્યારે એને તમે છે એ આખા વરસમાં તે સ્ટોર કરી શકો એ કૃષ્ણ કમોદ રાઈસ અ ચોખા છે ને એ ખૂબ જ સારા ખૂબ જ સારા આવે કેવાય ને કે અમારી ચાર પેઢી થી બધા કૃષ્ણ કોમદરાઈશ ઠાકર આવે છે
હા હા
અને એની છે ને કણકી આવે જેમાં આપણે ઇડલી ઢોસામાં કેમ પરમલ રાઈસ યુઝ કરીએ એવી રીતે આ કૃષ્ણ કમોદ રાઈસ ની કણકી આવે અને કણ કે થી તમે છે ને મહિનાના પાપડ બનાવો ખીચી ના પાપડ નો બનાવ્યા આ આપણે ચોખાના પાપડ કંઈ એ પાપડ બનાવો એની મમરી બનાવો તો એટલી જ સરસ લાગે અને એના ઇડલી ઢોસા ખાઓ ને
તો મમરી તમે કેમ બનાવો ઘણા એના છે ને, મમરા પણ બનાવે છે, એ કેવી રીતે બનાવતા હશે?
મમરા તો હું નથી ક્યારેય બનાવતી, પણ મમરી બનાવું છું.
અચ્છા.
જો એની મમરી છે ને, એ કેવી રીતે હોય કે, આપણે સાબુદાણા છે ને, એ એક કિલો રાઈસ હોય ને.
હા.
અથવા કણકી હોય ને, એટલે સો ગ્રામ સાબુદાણા લેવાનું. આ પીસાવી નાખવાનું આપણેે. બરાબર, ઈ પીસી નાખીએ ને પછી પછી જે માપે, આપણે ધારો કે, એક તપેલીનું માપ સેટ કરી લો આપણે.
હા, હા.
બરોબર ચોખાનો લોટ છે, એક તો પેલી લીધી, એટલે તમે પાંચ તપેલી પાણી લેવાનુ.
અચ્છા, પાંચ તમે એક ટોપ ઉપર, પાંચ ટોપ પાણી.
હા બરાબર, એટલું પાણી છે ને, એ ઉકળાવવા મૂકી દેવાનું.
હા.
અને તમારે જો ફુલ્લી વ્હાઈટ કરવા હોય ને. અથવા મમરી જીરું નહીં નાખવાનું. તો જીરુંની નાખવાનું માત્ર મીઠું, અને પાપડ ખા
અચ્છા.
પાપડ ખાર આવે ને છે, તમને ખ્યાલ હોય તો, બરાબર એક ચમચી નાખવાનું, કારણ કે આપણે એક કિલો લોટ લીધો છે ને. એટલે એક કિલોએ એક ચમચી નાખવાનું. અને બે ચમચી મીઠું નાખવાનું.
બરાબર.
અને એને ઉકળાવી નાખવાનું, કેટલું ખબર છે કે તમને? ત્રીસ કે ચાલીસ ટકા જેટલું ઉકળી જાય ને પાણી ત્યાં સુધી એને ઉકળાવવા દેવાનું.
હા, હા.
પકડા જાય એટલે છે, એ નીચે ઉતારી લેવાનું, અને નીચે ઉતારી અને એમાં ચોખાનો લોટ નાખી, અને એક જ સાઈડ છે ને. હલાવાનું, મતલબ મિક્સ કરવાનું, કારણ એમાં ગુટલી ના થવી જોઈએ બરાબર. એ થઈ જાય ને, પછી આપણા હાથ છે ને, તેલવાળા કરીને નાના-નાના ગોયણા વ આપણે લોયા બનાવી લેવાના, અને પછી સ્ટીમ પર હોય ને, આપણે ઇડલી ઢ ઇડલી ટીમ નું સ્ટીમ બનાવ્યો, જેમાં મુઠિયાને બનાવ ઈ. ટિમ્બરમાં છે ને, ઈ આપણેે બાફુવા મૂકી દેવાનો લોટ.
બરોબર છે.
પછી એ જે બફાઈ જાય ને, વીસક મિનિટ જેવું બાફાવા દેવાનું.
હા.
અને એ બફાઈ જઈને, પછી છે ને. હાથમાં જબલું પહેરી એક લોયું લય અને ખૂબ જ સરસથી ને મસળ નાખવાનો લોટને, એટલે થોડુંક આામ કેવાય ને કે, રેશમ ટાઈપ નો થઈ જાય, હા અને પછી છે, એ આપણે ગાંઠિયાની જારી આવેયા.
હા હા.
અને એક જારી આવે, આપણે પટ્ટીની બરાબર હંચામાં. બસ એ એમાં ચોઈસ ઉપર છે, તમને ગાંઠિયાની જાારીમાં છે, કે પટ્ટટીની છારીમાં બનાવવું છે, બરાબર તો‌. એ છે, એમાં ભરી અને આપણે પેલી ટ્રાન્સપરન્ટ વ્હાઈટ કોથરી આવે ને, જે માર્કેટમાં મળે છે, આ રીતે બસ. તેમાં છે, એ તમે તમારી રીતે સેવની જેમ પાડી લો પ્ટની જેમ પાડી લો. અને છે, આવી રીતે એને બે કે ત્રણ દિવસ સુકાતા લાગે. તડકામાં પ્રોપર બસ પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. એટ ડબ્બામાં ફરી અને જયારે આપણે કઢી ખીચડી બનાવી. કે દાળ-ભાત બનાવી, એની સાથે તળીયે ને, તો ખુબ સરસ લાગે છે. અને એમાંય તમે. કૃષ્ણ કમોદની કણકી ના પાપડને, ચકરીને, એવું બનાવો ને. તો બહુ જ સરસ સુગંધ આવે છે, એનાથી હા. અને આમ તો જો કે રાઈસ ઉપર ઘણી બધી વેરાઈટી બને છે. ક્યારેક આપડે ક્યારેક આપડે ફ્રી સમય મળશે ને. ત્યારે આપણે પાછી એમના ઉપર છે એ વાત કરશું. અને એક કૃષ્ણ કમોદ રાઇસ ની પેલી બનાવી હોય ને, તમારે કેમ આપ પદાર્થ ભાતના-ભાત બનાવીએ એમ, આ ભાતની જેમ બનાવીને યુઝ કર હોય ને તો, પણ બહુ જ સરસ લાગે છે, તમે છે ને, નવેમ્બર પર મહિનો આવે ને, ત્યારે ગ્રોસરી સ્ટોરમાં તપાસ કરજો. હ, ગ્રોસરી સ્ટોર ઉપર કેવાનું કૃષ
ઈ શું એની પ્રાઇઝ હોય છે? પ્રાઇઝ શું હોય છે?
ક કૃષ્ણ કમોદ ની કોણકી ની પ્રેસ છે ને, આઈ થિંક. કેસી રૂપિયાની આજુબાજુ છે, અને રાઈસ છે ને ઇ. થોડા મોંઘા છે, એકસો એસી ની આજુબાજુનો એનો ભાવ છે. પણ એ નવેમ્બર મહિનામાં તમે તપાસ કરજો ત્યારે છે ને, હજી પાન કેટમાં આવવાનું શરૂ થાય છેને, કોઈને ફૂલ યર નું સ્ટોર કરવું હોય. ને ઈ ત્યારે કરે, આપડે કેમ ઉનાળામાં છે, એ ઘઉં નો સ્ટોર કરીએ. એવી રીતે રાઈસ નો સ્ટોર, હ હા એ. ચોખાને સ્ટોર કરવાય, તે નવેમ્બર ડીસ
નવેમ્બર ડિસેમ્બરમાં ને. હ, હ.
હા, કારણ કે એનું વાવેતર છે ને, ઈઝારાત ત્યારે વરસાદ હોય ને, ત્યારે ચોખાનું વાવેતર
અચ્છા, હમણાં કરશે કા.
ઉહા અને ઉપાડવાનો સમય નવેમ્બર
નવેમ્બર-ડિસેમ્બર બરોબર છે.
હા. ભલે ચાલો, તમારી પાસેથી વાત કરવામાં ખુબ મજા આવી.
ત્યારે કરજો હમણાં રોટલી બનાવી લઉ.
હા, ભલે. હાલો, હા થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ, થેન્કયુ.